હલો
હા મારો અવાજ આવી રહ્યો છે ને?
હા હા આવી રહ્યો છે.
હા તો આજે આપડે બસ સ્ટેન્ડ વિશે વાત કરીએ થોડી
હા હા.
હા. તો આજે લોકો ઘણા બધા એવા લોકો જે બસ સ્ટેન્ડ નો જ ઉપયોગ કરતા હોય છે જોકે પેલાના સાપેટમાં અત્યારે લોકો યુઝ જે છે એનો ઓછો થઈ ગયો છે કેમકે લોકો જે છે પોતે પોતાના પર્સનલ વ્હીકલને પોતાના સાધનોનો યુઝ કરતા હોય જેમ કે ફોર વ્હીલ છે. બાઇક છે ટુ વ્હીલ છે. એટલે બસ સ્ટેન્ડનો ઘણો ખરો યુઝ છે છે એ ઓછો થતો જતો રહ્યો છે. બરાબરને?
હા. અત્યારે મુસાફરી માટેના સાધનો જાજા થઈ ગયા ને છે પ્લેન છે. હવાઈ જહાજ છે, અલા જહાજ છે. એટલે બસ સ્ટેન્ડ નો ઓછો ઉપયોગ થતો હોય છે.
અને બસ સ્ટેન્ડ જે છે, દરેક શહેરમાં અને ગામ માટે ખૂબ જ જરૂરી. જગ્યા છે, બસ સ્ટેન્ડ એટલે કે જ્યાંથી લોકો અલગ અલગ જગ્યાએ જવામાં માટે બસ પકડતા હોય છે, જેને લોકોને એક સ્થળે બીજા સ્થળે જે જવું હોય.
એ લોકો જે છે, બસ સ્ટેન્ડનો યુઝ કરતા હોય છે, એટલે બસ સ્ટેન્ડ જે છે, આમ તો શહેરી માટે અને ગ્રામ્ય માટે બંને માટે ખુબ જ જરૂરી એવું છે, બરાબર ને?
હા, હા. પેલા છે, પેલા બધા માણસો ઘોડા ગાડી ઉપર છે. બળદગાડી ઉપર છે, અને રિક્ષા આવું ત્યારે તો ન હોતી. ત્યારે થોડા થોડા ખટારાને એવું હતું કોક-કોક બસ હતી. એટલે બધા આપડે હાલીને પણ જતા હતા. પરંતુ અત્યારે એસટી ની સુવિધા બહુ જ સારી હોવાથી બધા લોકો સિટી માં છે, ઓર ગ્રામ્ય વિસ્તારમાં બધી જ હમસમ સહારો લેવો. હોય છે, અને બસ સ્ટેન્ડ નો યુજ કરતા હોય છે.
એટલે બસ સ્ટેન્ડ શું હોય કે મુસાફરો આવે છે, બસની રાહ જોતા હોય છે. અને સમય પ્રમાણે પોતાની બસ આવે એટલે બસમાં બેહી જતા હોય છે. એટલે બસ સ્ટેન્ડ જોવા મળતું હોય છે, જેમ કે ટિકિટ બારી હોય છે. પછી બેસવા માટેની બેન્ચીસું હોય છે. પીવા માટેનું પાણીની સુવિધા હોય છે, શૌચાલયની સુવિધા હોય છે. છે, અને ઘણી બધી બસની માહિતી માટે એમના ટાઈમિંગ માટે અ બોર્ડની પણ સુવિધા હોય છે, એટલે બસ સ્ટેન્ડમાં આવી બધી સામાન્ય સુવિ ધાઓ જે છે એ ઉપલબ્ધ હોય છે, દરેક ગ્રામ્ય વિસ્તાર હોય કે પછી શહેરી વિસ્ તારમાં આ બધી જરૂરિયાત જે છે, બસ સ્ટેન્ડમાં હોય જ છે, લોકોને એટલા માટે આ સુવિધા જે છે, એ આપવામાં આવતી હોય છે.
હા. તમે કીધું એ બધી જ વ્યવસ્થાઓ બસ સ્ટેન્ડમાં જોવા મળે છે, અને અમુક મહિનામાં જયારે કે લગ્ન ગાળો હોય છે, ત્યારે અને વેકેશનની વેકેશન જ્યારે ખુલવાનું હોય ત્યારે પડવાનું હોય ત્યારે ત્યારે તો બહુ જ ભીડ જોવા મળે છે, કારણ કે છોકરા છોકરીઓ આવતા હોય. વાલીઓ તેડવા જતા હોય લગ્ન પ્રસંગોમાં જતા હોય એ અત્યારે તો બહુ જ ભીડ દેખાય છે, બસ પણ ફૂલે ફૂલ હોય છે, અને બસ સ્ટોપમાં પણ મેળા જેવો માહોલ જોવા મળતો હોય છે.
એકદમ સાચી છે, અને અત્યારે કેવું છે, કે કેટલીક બસ સ્ટેન્ડમાં જે છે ડિજિટલ ડિસ્પ્લે પણ થતી હોય છે, કે જેમાં બસનો સમય ને પ્લેટફોર્મ નંબર ને એવું બધું બતાવવામાં આવતું હોય છે, બસ સ્ટેન્ડ ઉપર સવાર માં ખુબ જ ભીડ હોય છે, કારણ કે કેવું હોય કે વિદ્યાર્થીઓ હોય પછી નોકરીયાત લોકો હોય વેપારીઓ હોય એ પોતાના કામે જતા હોય છે, એટલે સવારમાં જે છે, બસ સ્ટેન્ડ ઉપર ખૂબ જ ભીડ જો વા મળતી હોય છે.
હા હા કારણ કે બધા ભણવા જાતા હોય કારીગરો પોતપોતાના ધંધે જાતા હોય. અને જેઓને પર્સનલ ધંધો હોય એ પણ એના ત્યાં જતા હોય છે એટલે આવી રીતના બસ સ્ટેન્ડ ઉપર અત્યારે સવારના સમયે અને રાત્રિ ના સમયે ભીડ અચૂપ જોવા મળે છે.
હા બસ
માહિતી જે છે બોર્ડમાં દેખાતી હોય છે એટલે બોર્ડ વાંચવું જ ખૂબ જ જરૂરી બનતી હોય છે. બસની રાહ જોતી વખતે ધીરજ રાખવી પણ ખૂબ જ જરૂરી છે અને લાઈનમાં ઉભા રહીને બસ માં ચડવું એ પણ ખૂબ જ જરૂરી છે. અત્યારે લોકો કેવું કરતા હોય છે કે બસ આવે કે ડાયરેક્ટ બધા ધક્ક મુકી કરીને ચડતા હોય છે તો એમાં ઘણા લોકોને નુકસાની થઈ શકે છે ઘણા લોકોને કાંઈ પણ વાત લાગી શકે છે કે ઘણા લોકોનો સામાન ખોવાઈ જાય એવી પણ શક્યતા બને છે. તો ઘણી બધી એવી પરિસ્થિતિઓ જે છે નુકસાનીઓ સર્જાતી હોય છે એના કારણે આપણે જે છે ધીરજ રાખવી એ ખુબ જ જરૂરી હોય છે.
ત્યાં નાની નાની એવી દુકાનો પણ ખોરતું હોય છે કે જેમ કે ચાની ચા ને નાસ્તો અખબાર ઘણા બસ થોડી વધારે વાર હોય તો અખબાર વાંચતા હોય છે આવી રીતના ત્યાં પણ આવી ચા માટે બધા ડ્રાઈવરો છે કંડક ટર છે બધા ચા માટે ઉતરતા હોય છે. અને બધું ક્યાંય મળી જતું હોય છે આપડે જેવા ગયા હોય તો ભૂલખા કદાચ એ ટાઈમ ન વર્યો હોય તો. આપણે નાસ્તાની પણ સુવિધા ત્યાં મળતી હોય છે.
હા બસ સ્ટેન્ડ ને સ્વચ્છ રાખવી એ આપણી સૌની જવાબદારી છે હંમેશા કચરો જે છે કચરા પેટીમાં જ નાખવો જોઈએ અને ઘણા બધા લોકો એવું હોય છે કે ત્યાં નાસ્તો કરતા હોય છે તો પછી એમનો કચરો બારી ની બારજ બસમાં બેઠા બેઠા ફેંકી દેતા હોય છે પણ એવું ના કરવું જોઈએ ક બ્રસ સ્ટેન્ડને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ બસમાં બેઠા હોય ત્યારે કચરો હોય આપણી બેગમાં અથવા તો પછી કઈ પણ વસ્તુ ન હોય તો પછી બસ માં પણ ક ચરા પેટી રાખ ખીલી હોય છે તો હંમેશા કચરો જે છે એ કચરા પેટીમાં જ ફેવો જોઈએ જેના કારણે ણે બસ સ્ટેન્ડ અને બસ બંને સ્વચ્છ રહે.
હ હા એવું તો એ લોકો જે બસ કેમ રૂટની બસ આવે અને એલાઉઝ કરતા હોય છે. એવી રીતના કચરો કચરા પેટીમાં નાખો. આપડા પર્સનલ જે ફોન છે પર્સ છે. એ વસ્તુ જો કોઈ ચોરી ના જાય એ માટે પણ એલાઉશ કરતા હોય છે કે તમે તમારા બધી વસ્તુને સરસ થી સાચવીને રાખો. આવી રીતના ગણે
હા. તમે જેમ કહ્યું એમ જાહેરાતો જાહેરાતો જે છે બસ સ્ટેન્ડ ઉપર ઘણી બધી પ્રકાર થતી હોય છે અને ઘણી જગ્યાએ સરકારી સૂચનાઓ પણ લગાડવામાં આવેલી હોય છે. જે લોકોને ઉપયોગી માહિતી પૂરી પાડતી હોય છે અને સ્ટુડન્ટો માટે પણ કેવું હોય છે કે સુવિધા હોય છે પાસની સુવિધા હોય છે કે પંદર દિવસનું અને મુસાફરી તો માટે કેવું હોય છે કે પંદર દિવસનું ભાડું ચૂકવવાનું અને એક મહિનો જે છે અપ પણને મુસાફરી કરવા આપે એટલે એવી રીતે ઘણી બધી એવી જાહેરાતો હોય. કે જે સરકારી કે જે બસમાં અથવા બસ સ્ટેન્ડ ઉપર લગાવવામાં આવેલી હોય. છે.
હા હા. ઘણાને જુઓ કોઈ ટ્યુશન હોય કે પછી કોઈ પણ પ્રકાર ના કોર્સ કરવા જતા હોય તો ઈ લોકોને સારી સુવિધા મળે છે કે પાસ મળી જાય છે એટલે એ લોકો અપડાઉન કરી શકે છે અને ઓછા ખર્ચે એ લોકો અવર જવર કરી શકતા હોય છે.
હા અને બ બસ સ્ટેન્ડમાં સુરક્ષા માટે સી સી ટી વી કેમેરા પણ અને પોલીસની વ્યવસ્થા પણ હોઈ શકે છે ઘણી વખત મુસાફરોને એવું હોય છે કે કાંઈ પણ વસ્તુ ચોરાઈ જતી હોય છે તો સી સી ટી વીમાં ઘણું બધું હેલ્પ મદદરૂપ બનતું હોય છે. અને પોલીસ ચેકિંગ પણ હોય છે ઘણા લોકો ટિકિટ લીધા વગર બસ માં બેઠી ગયા હોય. તો જ્યાં આપણે બસ સ્ટેન્ડ આવેને ઉતરીએે તો સામે જ પોલીસ ઉઊભા હોય છે જે દરેકની ટિકિટ જે તપાસતા હોય છે. અને જો જેના પાસે ટિકિટ ના નીકળે એને દંડ પણ ભરવો પડતો હોય છે એટલે ટિકિટની પણ પોલીસની પણ ઘણી સારી એવી સુવિધા જોવા મળતી હોય છે.
હા હા તમે કીધું એ બરાબર સાચું છે ક્યાંક ક્યાંક તો ગાડી રસ્તા પર પણ નીકળતી હોય છે અને રસ્તા પર પણ એ લોકો ટિકિટ ચેક કરતા હોય છે ચેકિંગ વાળા ની ગાડી જો રસ્તા પર મળી જાય તો અધભતે રસ્તા મા તે હા ટિકિટ લીધા હો તો બેસી ગયા હોય એ લોકોને પ્રોબ્લેમ થતા હોય છે. અને ટિકિટ ચેક કરતા હોય છે.
બસ સ્ટેન્ડે કેવું હોય છે કે બસમાં ચડતા પહેલા જ જે છે બસનો નંબર અને એનો બોર્ડ જે હોય છે ખાસ કરીને તપાસવો જોઈએ. જેને કારણે આપણે ખોટ ટી બસમાં નથી બેસી ગયા એની જાણ થાય અને આપડે સાચી જગ્યાએ જ્યાં પહોંચવું છે ત્યાં જ આપણે પહોંચીએ અને બીજું એ છે કે વરસાદની ઋતુમાં બસ સ્ટેન્ડ ઉપર ભીડ અને મુશ્કેલી પણ વધી જતી હોય છે જેના ના કારણે સે-સમય કરતા થોડું વહેલું પહોંચવું જે છે એ સારું બનતું હોય છે. કેમ કે બસ પણ ઘણીવાર વરસાદી સિઝનમાં ક્યાંક ફસાઈ ગઈ હોય તો એ પણ અડધી કલાક છે કલાક છે એમ ટાઈમે નથી પહોંચતી અને મોડી પહોંચે છે તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખ વું એ ખૂબ જ જરૂરી બનતું હોય છે એમ.
હા હા. તમે સાચી વાત કીધી. ટાઈમ પેલા થોડું જવું પડે છે કારણ કે અત્યારે વરસાદની સિઝન હોય ત્યારે ક્યાંક નદી નાળા આવ્યા હોય ને એવું બધા ઘણા પ્રોબ્લેમો હોય ત્યારે એમ થાય કે બસ વેલા મોડી આવતી હોય છે અને આપડે આ તમે જે બરાબર કીધું એ બરાબર છે કે જો આપડે નાસ્તા માટે કે બાથરૂમ માટે બસ ઉભી રે તી હોય છે ત્યારે આપડે બસનો નંબર પણ યાદ રાખવો પડે છે કારણ કે પાછા આવે ત્યારે બીજી બસ માં જોકે ચડી નથ જાતા ને એ બધું ધ્યાન રાખવું પડે છે.
હા, તો આજે આપડે ઘણી બધી વાત કરી બસ જોએ બસ સ્ટેન્ડ વિશે. તો આપણે ઘણું શીખવા મળ્યું તો નવા ટો પીક સાથે ફરી મળીશું, આભાર.
હા, આભાર તમારો. નવા ટોપિકમાં પાછા મળીશું. ઘણું જાણવા મળ્યું.